હલો મારો અવાજ આવે છે.
હા આવે છે અત્યારે તો આવે છે હમણાં કપાઈ જશે તો
અચ્છા હા એ ખબર નહ અહં થોડું નેટવર્ક ઈશ્યુ થઈ રહ્યું છે એટલે
અચ્છા અચ્છા તો એ કોઈક સારી એવી જગ્યા ઉપર મતલબ જ્યાં નેટવર્ક સારો આવતો હોય ઘરની બહાર કેમ કોઈ
હા બસ હું ત્યાં જ આવે છું હવે નહી થાય.
ઓકે ઓકે શું કરો છો.
બસ હું બેઠી છું.
અચ્છા તૈયારી મતલબ ફર્સ્ટ ઈયર સેકન્ડ ઈયર
ફર્સ્ટ ઈયર.
ઓ તો તો હમણાં જ ટ્વેલ્થ ને એક્ઝામ આપી એમને.
હા એ હમણાં જ આપડી.
બરાબર બાકી તો કેવું ચાલે છે.
બસ હવે ચાલે છે કાલથી કોલેજ સ્ટાર્ટ થાય છે સો.
બહુ એક્સાઇટેડ હો કોલેજ માંટે.
હા લિટલ બીટ.
થોડાક દિવસ જ રહેશે એક્સાઈટમેન્ટ પછી બોર થઈ જસો.
એકચુલી આમ પણ હું રેગ્યુલર તો નથી જવાની એટલે.
બટ તો એ ઓલું હોય ને કે ભાઈ હવે સ્કૂલ પૂરી થઈ ગઈ છે હવે કોલેજ છે તો થોડી લિટલ વિથ એક્સાાઈટમેન્ટ કે કેવું હશે ફર્સ્ટ ડે કેવો જ હશે કે ઓફ ફ્રેન્ડ્સ બનશે આ તે.
હા એજ મતલબ હવે જો એ કોલેજ કેવી હોય છે.
આમ શું કેહેવાય કોલેજમાં તમે વિઝિટ કરી આવ્યા એડમિશન વખતે.
હા એ એડમિશન વખતે હું વિઝિટ કરી આવી રીતે
હા તો એમ થોડો આઈડિયા તો હશે જ કે હા હવે મારી કોલેજ આવી રીતે લુક વાઈઝ આવી છે બાકી ફેકલ્ટીને તો પછી જ ખબર પડશે.
મતલબ લુક વાઈઝમ ઓકે ઓકે ચાલ આમ.
હા એ તો હ મતલબ બધી યુનિવર્સિટી બહુ હાઈફાઈ તો હોય નહી હવે.
હા એજ કેમ કે એકચુલી મારે તરત જવાનું નતું એટલે સૈ. એનો કઈ ફરક પણ નથી પડતો મને.
મતલબ શું કેવા અજર કોઈ
હા હા હ એજ. કરવાની છું હજી સ્ટાર્ટ નથી કર્યો હું કરીશ.
હા અત્યારે તો એવું છે લાઈક કોલેજમાં જો તમે સારી રીતે ભણો તો જ બાકી એ લોકો કેવું કરે મોસ્ટલી આમ બંક કરીને આમ બાર ફરતા હોય આ તે પછી એમાં ત્રણ ચાર વર્ષ બગડે જ છે મોસ્ટલી કેસમાં
હા એ તો છે.
અને કોલેજ ઉપર તમે એકલા ડિપેન્ડેન્ટ ના રહી શકો તમારે પોતાની રીતે તો કરતું રહેવું જ પડે અનેઇ ગવર્મેન્ટ કોલેજ હોય તો તમારે શ્યોરલી બધું પોતે જ કરવાનું થાય.
હા એ પણ છે કેમ કે. ત્યાં થોડું શું સ્ટડી અને ખુદ થી મતલબ તમે ભણેલું હોય તમારી નોટ બનાવ્યો હોય તો તમને ઈઝી પણ પડે છે.
હા એજ બાકી શું કેવાય કોલેજમાં તો ઘણા લોકો બંક કરે છે લેક્ચર મતલબ કોલેજમાં ખાલી જવા ખાતર જાર ક્લાસ અટેન્ડ નહીં કરતા અટેન્ડન્સ ના હોય પછી એ લાસ્ટમાં પ્રોબ્લેમ કરે વાયવા ને એ વખતે
હા એ તો થાય છે. આમ જોવા જઈએ ને તો આ બધી વસ્તુમાં સ્કૂલ થી પણ સ્ટ્રિક લાગે છે મને
સ્ટ્રીકનેસ તો એમાં કેવું હોય કે આમ શું કહેવાય ફેકલ્ટી ને એ લોકો સ્ટ્રીક હોય પણ બાકી બધું તો સ્કૂલ માં કેવું કે હોમવર્ક હોયને તો કરીને જ જવું પડે
હા એ પણ છે.
કોલેજમાં એવું કઈ નહી ભાઈ અસાાઈનમેન્ટ છે તમારે કરો હોય તો કરો બાકી માર્ક્સ નહીં મળે પોતે તમારે જાતે પ્રિપેર રહેવું પડે કે હા મારે આ કરવાનું છે ને સ્કૂલમાં તમને ફોલો કરાવવામાં આવતું તો એ બ દિવસ
હા હા તમારે કેવું ચાલે
મારું જો કોલેજ નું સેકન્ડ યર છે એટલે ફર્સ્ટ યર બધે એક્સાઇટમેન્ટ પૂરી થઈ
હા મોસ્ટલી હું જોઈતી જઉં છું મતલબ જેનો ફર્સ્ટ યર પણ ચાલતો હોય છે ને મતલબ સિક્સ મંથ કે એમ જતા રે તો એક્સાાઈટમેન્ટ ખતમ થઇ ગય હોય છે.
અરે અમારી અમારી એક્સાઈટમેન્ટ તો ઓલમોસ્ટ ફસ્ટ સેમ પૂરું થયું ને એટલે પછી પૂરી થઈ ગઈ છે સેકન્ડ સેમમાં પછી એમ જાણે બહુ વર્ષો થી કોલેજ જતા હોય ને એવુ
થાય હમ્મ
એ એક્સાઈટમેન્ટ થોડા દિવસ તમને હશે લાઈક નવી નવી જો કોલેજ એવી હશે તો. પછી ફ્રેશર પાર્ટીને એવું બધું બી હશે તો એમાં થોડી મજા આવશે. થોડાક દિવસો નવા ફ્રેન્ડ્સ બનશે ને એટલે સારું લાગશે પછી જેમ બધાના અસલી રૂપ બહાર આવશે ને એટલે એવું લાગશે કે આથી બેટર કે
હા હા એજ મતલબ મને તો એવું જ લાગે કે મતલબ સ્કૂલ જૂના માંજ ફ્રેન્ડસ હોય મતલબ એજ મતલબ ફ્રેન્ડસ કેહેવાય છે આમ તો મતલબ કોલેજમાં તો
એમ એમાં બઉુ સારા ફ્રેન્ડ્સ બઉ જલ્દી થી ના મળ્યા તમે કેવું કે કોલેજમાં ફર્સ્ટ ડે ઉપર જાઓ ને એટલે તમારી જોડે જે હોય ને એ તમારા ફ્રેન્ડ બની જાય પછી પાછળથી એવું ખબર પડે કે ઓ ભાઈ આ તો બહુ ખતરનાક છે પછી તમે ફ્રેન્ડ્સ બદલો એટલે એમ એ લોકો ને પાછું એવું થાય કે ઓ પેલા તો આ લોકો જોડે ફરતા હતા હવે આમ આમની જોડે ફરે છે.
હ હા એજ મતલબ એ બહુ જ એ થાય છે. અને ફસ્ટ ડે હોય તો થોડોસો ઓકવર્ડ પણ થાય કે ભાઈ કેવા હશે સ્ટુડ કેવા હશે ફ્રેન્ડસ કેવા બનશે
નર્વસ હોય હોય એ આગલી રાતે તો ઊંઘ બી ના આવે ઘણી વખતે
અને પછું મોસ્ટ પ્રોબ્લેમ એ કે ભાઈ શું કેવાય વેર શું કરવાનું મતલબ શું પહેરીને જવાનું કોલેજમાં તો સ્કૂલમાં તો એમ ફિક્સ હતું કે ભાઈ આ યુનિફોર્મ છે તો આજ પહેરવાનો છે.
એ વસ્તુ છે લાઈક ભાઈ આપણને એવું લાગતું કે સ્કૂલમાં એક ના એક યુનિફોર્મ ફોર્મ પહેરીને જવાનું આ તે કોલેજમાં થોડા દિવસે એવું થશે કે હો હવે નવા નવા કપડા પછી બોર થઈ જશો કે હવે રોજ મારે શું પહેરીને જાઓ
હા એજ કન્ફ્યુઝન બહુ જ થાય કે ભાઈ હવે શું પેરે
ઇવન ગર્લ્સ કરતા શું ક બોઇસ કરતા ગર્લ્સમાં વધારે કન્ફ્યુઝન કેમ કે બોઈઝને તો એક બે વસ્તુ કોમન હોય જીન્સ ટી શર્ટ છે. પછી શર્ટ છે એ બધું પહેારીને જતા ગર્લ્સમાં તો એટલી વેરાયટીઓ ને એમ થાય. કે અરે હવે શું પહેરીને જવું મારે.
એ જ ને મને એટલું કન્ફ્યુઝન નહ કે હું અત્યારે વિચારું છું કે હું શું કરું મતલબ શોપિંગ કરવું શું કહેવાય કોલેજની પ્રિપરેશનમાં શું કરુ હવે પછી વિચાર્યું કે છોડને જે થશે એ જોવાઈ જશે
હા હા એજ એજ કઈ એ દારું તો આમ પણ એવું છે કે સાઈડમાં કોર્સ કરવો છે તો એ બેટર પહેલાથી વી ટચરીઓને વસ્તુ સારી છે કે કોલેજ પર ડિપેન્ડ કરે કે તમે કોલેજ કેવી ચૂઝ કરી છે બાકી સાઈડમાં જે પહેલા શી તા રહે ને તો તમારો ઇન્ટરેસ્ટ બી ર પછી શું થાય ખબર ત પાછળથી થોડું ડિફિકલ્ટ થાય થાય તો પાછળથી પણ થોડું ડિફિકલ્ટ થઈ જાય
અ અત્યારે પણ હું મતલબ અ આ ઈયર થી હું સ્ટાર્ટ નથી કરવાની નેક્સ્ટ ઈયર થી ચાલુ કરીશ બટ તો પણ હું અત્યારે આમ મતલબ ફિફ્ટી ફિફ્ટી થઈ ગયો છે આટલી વાર સુધ કોલેજ સ્ટાર્ટ ના થાય ને તો હવે મને એવું થાય છે કે હું કરું ના કરું.
એટલે જો એવું હોય ને તો રેગ્યુલર બેસીિસ પર એવું નહીં કે હું બહુ કરીશ લાઈક જો તને એવું હોય કે મારે ફર્સ્ટ યર કોલેજમાં જવું છે. જો ઓફકોર્સ જો તું સિક્સ મંથ તો તારે કોલેજ જવાય મતલબ. એક એક્સપિરિયન્સ રહે કે હા કોલેજમાં શું છે અને. કઈ કોલેજ ફૂલ ડે ની તો હોય નહી સ્કૂલ ની જેમ તમારી ઈચ્છા જયારે તમારે ઘરે આવતું હોય તો મતલબ ડિપેન્ડ કરે કે જો તુંને એવું હોય ને તાર માન્ડમાં કે હું સેકન્ડ ઈયરથી ચાલુ કરી શક અત્યારે નથી કરવું તો એથી બેટરે અત્યારેથી ચાલુ કર પણ દિવસનો એક કલાક. બે કલાક જ આપો બહુ ટાઈમ ના આપવો તો ના અપાય.
હા એ પણ છે.
અને એટલો ટાઈમ તો આપણે. સોશિયલ મીડિયા માં વેસ કરી દઈએ એનથી બેટર એ હા તો એજ કે થોડું થોડું કરતા રહીએને તો સેકન્ડ યરમાં કેવું નવેથી સ્ટાર્ટ કરો ને તો એ તમને ટાઈમ ખેંચ. તારું ફર્સ્ટ યર અડધું તો અડધું પણ એટલામાં થોડું કર્યું છે ને તો સેકન્ડ ઈયરમાં તાર બઉુ બેઝિક થઈ જશે એ વસ્તુ.
હ એ પણ છે એકચુઅલી મારે જે કોર્સ કરવાનો એના માટે મારે હજી ઇન્સ્ટિટ્યુટ. મિશન લેવાનું બાકી છે તો અત્યારે તો એડમિશન. સ્ટોપ થઈ ગયા છે એલે નેક્સ્ટ યર થી સ્ટાર્ટ થશે.
મતલબ શું કેવાય તારે કોઈ બારની બહારની કન્ટ્રીમાં જવાનું?
ના ના ના ઇન્ડિયામાં જ છું. અત્યારે તો નહીિ ફિલહાલ તો નહી કોઈ જગ્યાએ.
અચ્છા અચ્છા તો શું કહેવાય સાયન્સ હત કોમર્સ?
હ કોમર્સ.
અચ્છા તો હવે સર નો વિચાર છે.
અત્યારેે ફિલહાલ તો દેખો ને મતલબ. બહુ બધા કોર્સેિસ છે મતલબ એમ. સી એમ એ છે સી એફ એ છે સી એ છે.
એસએસસીએચ અ.
હું નોર્મલી મતલબ મારો વિચાર એવું છે કે હું એસીસીએ કરીશ.
હમ પણ શું કેવાય પછી બાર જવાના સ્કોપ હોય તો સારું બાકી. કે મેં એવું સાંભળ્યું છે કે એસી સીએ નું ઇન્ડિયામાં થોડુંક ઓછું છે. મતલબ ઠીક એ થઈ જાય પણ બહાર જવાનો પ્લાન હોય તો વધારે બેટર રહે.
હા એટલે એ શું કે ટાઈમ પ્રમાણે મતલબ એની પણ એક્ઝામ્સ ક્લિયર થાય ને એના પછી પણ શું કેહેવાય એવું નથી કે તમે એસીસી એ બની ગયા છો. એટલે એનામાં તો પેલા તમારે એક્ઝામ ક્લિયર કરીને પછી મેમ્બર બનવું પડે છે.
હમ.
એવું છે.
અચ્છા.
એટલે
કઈ નહી કઈ નહી એ તો તે જો તને એ ઈચ્છા હશે તો તે ઓફકોર્સ એના ઉપર રિસર્ચ કરી જશે થોડી ઘણી.
હા.
એટલે એ જ થોડ રિસર્ચ કરીને પછી એવું કોઈ સારું ક્લાસીસ કે એવું કોઈ જોઈન કરી લેવાનું.
હા એટલે મોસ્ટલી આવા બધા કોર્સમાં મોસ્ટલી ક્લાસીસ મતલબ ઇન્સ્ટિટ્યુટ ઉપર જ ડિપેન્ડ હોઈએ છીએ. કેમકે એ ફેકલ્ટી સારી હોય તો તમે સારું ભણી શકો છો.
હા એજ એજ તો છે કેમ કે આમાં તમને કઈ બધું જાતે ના થાય છે.
હા એટલે જ હું વેઇટ કરું છું. કે ભાઈ એક ઇન્સ્ટિટ્યુટ ને પાછળ ના જવું એમ કે હજી રિસર્ચ કરું કે કોઈ સારું હશે ને તો સારી ફેકલ્ટી હોય.
હા એજ બરોબર છે.
ઇન્સ્ટિટ્યુટમાં એડમિશન લઉ.
હા એ તો બરોબર છે.
તમે કઈ ફિલ્ડમાંથી છો?
હું સાયન્સમાં હતી.
સરસ.
ઓકે હા એકચુલીમાં મારો બીજો કોલ આવે છે હું તમને પ છી ફોન કરું, હા હા બાય.